કેમ છો?
હ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં જ છું. તમને મારો અવાજ આવે છે?
હા હા આવે છે.
હા તો મે આજે હા તો તમે હાલના જમાના માં જો જોશે કે આ ઓનલાઈન પેમેન્ટ નું છે. એનો ઉપયોગ જેમ કે હમણા ખુબ ઉપયોગ થાય છે જેમકે તમને તમે કશે પણ જાઓ જયા કે તમે દુકાન પર જાઓ કશું ઓનલાઈન ખરીદી કરો અથવા તમે કસે પરથી એમ કોઈ પ્રોડક્ટ લો અથવા એમ ખરીદો કે આપો તમે જે પેમેન્ટ કરો અમે તમાર લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા બહુ તમને દેખાતા હોય છે તમને ખબર છે આવ ઓનલાઈન પેમેન્ટ શું હોય છે?
હા-હા મને ખબર છે. ઓનલાઈન બેંકિંગ એટલે ઈન્ટરનેટ દ્વારા બેંકિંગ સંબંધિત તમામ સેવાઓનો ઉપયોગ કરવો જેમકે પૈસા ટ્રાન્સફર કરવા બેલેન્સ તપાસવું કે પછી પાસબુક જોવી કે પછી પછી ડિસ્ક કે પછી ફીસ ડિપોઝિટ કરવી બિલ ભરવું.
હમ હા આજ ઓનલાઈન પેમેન્ટ ઇન્ટરવ્યુ દ આજે પૈસાની લેવડ દેવડ કરીએ જેમ કે આપણે મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ ઘણી બધી યુ પી આઈ એપો છે જેમકે ફોન પે છે પેટીએમ છે વગેરે ગૂગલ પે જે વગેરે ના માધ્યમ થી આપણે પૈસાની લેવડ દેવડ કરીએ એને આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ જેમ કે જેમ કે તમે ઘણી વાર તમે દુ જાઓ એમ કશું લેવા દુકાન પર કે ગણી એમ તો તયી તમે પેમેન્ટ કરવો હોય તો તમારી એક એક બાળકો દેખાશે એને એને તમે સ્કેન કરશો આ યુ પી આઈ એપના માધ્યમ થી તો તમને એમ જે પણ એકાઉન્ટ તમે પેમેન્ટ કરશો તે સીધું એ જે એ જે હશે ના ખાતામાં પડશે જે એમ સુવિધાજનક નહી કેમ કેવાય જેમ કે ઓલા ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓન લાઇ ઓનલાઈન પેમેન્ટ્સ એપ્સ, ગૂગલપે, ફોનપે, પેટીએમ વગેરે જેવી અ આ વગેરે જેવી એપો છે કે અથવા કાર્ડ છે એના માધ્યમથી આપણે ઓનલાઈન પેમેન્ટ સરળતાથી સરળતાથી કરી શકીએ છીએ આ આ ઓ ઓનલાઈન પેમેન્ટ છે તેનો એમ સૌથી મોટા મા મોટો ફાયદો એ છે કે આપણે હે ને જો આપડે પૈસા ઉ ઉપાડવા હોય અથવા જમા કરાવવા હોય તો આપડે જે બેંકોમાં મોટી મોટી લાંબી લાંબી લાઈનો તમે જોવા મળશે જયારે તમે બેંકમાં જાવ અને તમને એમ ઘણો સમય આવરી લે છે. કારણ કે બેંકોમાં ઘણી લાંબી લાઈન હોય છે જેથી તમારે એમ ચેક ડિપોઝિટ કરવા બેક ડિપોઝીટ કરવા કે પૈસા ઉપાડવા તમે જાવ તો તમારો ઘણો બધો સમય લાગી જાય છે અથવા જો ઘણો બધો સમય લાગી જાય છે અને તમે જો નોકરી ધંધો કરતા હોય તો તમને એમ સ્પેસ ચાલ તમારે રજા પણ આવી હોય છે રજા પાડવી પડે છે આ બધું કામ માટે પરંતુ ઓનલાઈન પેમેન્ટ એપ છે તે તમારા આમ આ બધી આ બધું કામ છે તેનો સમય શક્તિ નો બચાવ થાય છે કારણ કે તમે ઓનલાઈન ઘરે બેઠા ગમે તે જગ્યાએ તમે આ પેમેન્ટ નો તમે ઉપયોગ કરી શકો છો હમ વગેરેથી જેથી તમારા સમય સમય શક્તિ નો બચાવ થાય છે
હા ઓનલાઈન બેંકિંગ ના તો ઘણા ફાયદા છે ઈજ તે હા તમે કીધું એજ તે આમ કેવાય સૌથી પેલો ફાયદો તો સમયની બચત કરવી થાય છે તમે કીધું એમ પછી બીજું બીજું ફાયદો ઈ છે કે કે ચોવીસે કલાક એની સેવા શરૂ હોય બેંક બંધ હોય કે રજા હોય હોય ઓનલાઈન બેકિંગ દ્વારા તો આપડે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ
હમ હ
પછી પછી બીજો ફાયદો ઈ કે સુવિધા એ સારી છે આપડે ઘર ઓફિસ કે મુસાફરી દરમિયાન પણ આપણે મોબાઈલ દ્વારા સરળતાથી આપણે બેંકીંગ કરી શકાય છે એમાં એમાં પછી આપડો ઝડપી વ્યવહાર પણ થાય છે યુપીઆઈ દ્વારા પૈસા માત્ર થોડા જ સેકન્ડમાં એક ખાતા માંથી બીજા ખાતા માં પહોચી જાય છે
બરાબર છે હા તો યુપીઆઈ આપની ઘણી બધી એમ હા આ ઓનલાઈન એપ છે એના એના કારણે આપણે જે સમાસ. અમુક વાર આપડે જો રોકડ પૈસા લઈ નીકએ ગજામાં લઈ ની કરીએ તો ઘણી વાર એ પૈસા. આપણા હાથમાંથી એમ. પડી જતા હોય છે કે અથવા અન્ય કારણે કોઈ ચોર દ્વારા ખિસ્સા કાતરવામાં આવતા હોય. હોય છે જેથી આપડ નુકસાન થતું હોય પરંતુ આ. ઓનલાઈન એપ છે જે એના માધ્યમથી આપડે આવા આવે જે નાળા હોય નાળા છે તે આપ સાચ તે આપડે માં અ મ મોબાઈલ ની અંદર જ આવી જાય છે, જેથી આ સુર સુર સુરક્ષિત ગણાય. એમ ઘણી વાર પરંતુ આ જે ઓનલાઈન પેમેન્ટ સુવિધા છે ઘણો બધો ફાયદો હોય છે. કારણ કે આ ઓનલાઈન પેમેન્ટ નો એક એપો છે એમાં આપણે એમ. જોઈએ તો એમ આપડે એમ બિલ પેમેન્ટ કરી શકીએ છીએ રિચાર્જ કરી શકીએ છે. અથવા તો કોઈ ટિકિટ બસ ટ્રેન એરોપ્લેન ની પણ ટિકિટ બુક કરી શકીએ જે એક. જે એક સુવિધાજનક છે કારણ કે આપણે તે સ્થળો પર જઈને ટિકિટ લેવાની જરૂર પડતી છે આપણે ઓનલાઈન. પડા ફોન ના અ. ઓકે આપણા ફોનમાં જે યુપીઆઈ એપો છે એના માધ્યમથી આપણે સરળતા આ બધું એમ કાર્ય કરી શકીએ છીએ.
હા હ ભારત. ત ભારત આજે દુનિયાના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ. કરનારા દેશોમાં સામ સામેલ છે પરંતુ જયારે ફાયદા હોય ત્યાં કેટ લી સાવચેતી પણ આપણે રાખવી ખૂબ જરૂરી છે કે સૌથી પેલા તો આપ. પડે ઓટીપી ક્યારેય કોઈને જણાવવો નહી ઓટીપી એટીએમ. પિન યુપીઆઈ પિન એવા સંપૂર્ણ ગુપત ગુપ્ત રાખવા જોઈએ. એ પછી બીજી મહત્વની વાત એ જ છે કે કોઈની કોઈ અજાણી લિંક પર આપણે ક્લિક ના કરવું જોઈએ, ઘણા લોકો છેતરપિંડી કરવા માટે ખોટા મેસેજ પણ આપણને મોકલે છે. ત્રીજી વાત અ અ ત્રીજી વાત એ છે કે યુપીઆઈ પિન માત્ર પૈસા મોકલતી વખતે જ દાખલ કરવો, જો કોઈ વ્યક્તિ પૈસા મોકલવાનો દાવો કરીને પીન માગે તો સમજવાનું કે તે છેતરપીંડા પણ હોઈ શકે છે. એટલે ક્યારે એમ અચાનક થી પીન આપડી નહી આપડે લગ નાખવા દે
આ તો તમે સાચું કીધું આ ઓનલાઈન એમ જેમાં રોજિંદા જી જીવનનો. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન બેન્કિંગ ની સગવડો એ સુધરે છે, તેમ તેમ અ જે ઓ ઓનલાઈન છેતરપિંડી છે એ પણ વધતી જાય છે જેમ કે મયમ જોઈ શકો કેમ હમણાં આપડે કોઈ હમણા જે આપડે તો શિક્ષિત લોકો છે એટલે આપડે તો કઈ નહી. પરંતુ જે અભણ લોકો હોય થોડા તે લોકો પણ આવી રીતે મેસેજ આવે છે, જેમ કે તમારે એમ અ તમારા દસ લાખ રૂપિયા તમને પ્રાપ્ત થઈયા તમે જીતી ગયા છો એમ કહીને એ લોકો એ લિંક પર ક્લિક કરે છે અને. અને ત્યાં એક નાનકડું ફોર્મ આવે છે, તે એ લોકો ફિલ કરે છે અને પછી તેના પર એ યુટ્યુબ છે ને તો એના દ્વારા એ લોકોના બધા જે ખારા પૈસા છે. તેજ જજ જાતા રહેતા હોય છે. એના કારણે આ લોક લોકોને એ સમજાવવાની જરૂર છે કે આ બધું ઓનલાઈન છેતરપિંડી વગેરે જેવું ન ને આપડે ઘણી વાર જોય હોય જેથી આપડે આ આવો ઓનલાઇન પેમેન્ટ એપ છે થોડીક એમ જોખમ તો આપન હોય છે. છે જેથી આપણેે જે. બેંકોની પોતાની અ યુપીઆઈ એપ્સ છે જેમ કે યોનો છે તે એસબીઆઈ ની છે જે આ આઈ મોબાઈલ એપ છે તે આઈસી આઈસી બેંક ની છે, એમજ આ બી ઓ બી વર્લ્ડ છે તે બેંક ઓફ બડાની એપ છે આ એપો થકી આપણે કરીએ પેમેન્ટ તો આપણને તો આપણું પેમેન્ટ છે તે સિક્યોર એમ રે થોડુંક થોડુંક એમ જળવાઈ રહેે કે કોઈ ઓનલાઈન ફોટ થતો નથી. જેથી આપણે જે આ ગૂગલ પે પેટીએમ છે એના કરતા જે આ બેંકની પોતાની જે એપો છે એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે
ત્યાં ઘણી બઘી પૂરી પાડે છે અને તમને અહ તમારા પૈસા કામાં કપાયા, કામાં નથી કપાયા કોને તમે બધીજ વિગતો આમાં તમે જોઈ શકો છો.
હા. આપણે મોબાઈલમાં અ મોબાઈલમાં આપણે સ્ક્રીન લોક અને પાસવર્ડ પણ રાખવો જો ઈએ જો ફોન ખોવાઈ જાય તો તરત જ આપડે બેંક નો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી પણ કરવી જોઈએ. ઓનલાઈન બેંકિંગ ના ઘણા ફાયદા હોવા છતાં કે ટલીક મર્યાદાઓ પણ છે જો ઈન્ટરનેટ ન હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવું મુશ્કેલ બને છે કેટ લાક વડીલ લોકોને મોબાાઈલ એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલ પડી શકે, છે. ઈ લોકોને એટલું બધો યુઝ કરવાનો હોય નય તો લોકો માટે થોડુંક ડિફિકલ્ટ રેય છે. અ સાયબર સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડ જેવી સમસ્યાઓ પણ આપડી વધી રહી છે. તેથી ડિજિટલ જ્ઞાન અને સાવચેતી બને બને ખૂબ જ જરૂરી છે એમ.
હમ્મ આ તો તમે સાચું કીધું હાલલા જમાનામાં વધતી જતી ઓનલાઈન પેમેન્ટ અને ઑનલાઇન બેંકિંગના કારણે એમ અમુક લોકો છે, ગા ગામડા વિસ્તારના લોકો છે એ લોકો સાચ અહ શું કે તે લોકો સજાગ નથી કે, અઠવા એ લોકો ના તો આ બધી વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવતો નથી. હાલમાં તમે જો ત્યા ઓનલાઈન પેમેન્ટ નો જે લોક ઉપયોગ કરતા નઈ, એ લોકો ને, એ લોકોનો સમય ફાવીને બેંકમાં અઠવા ટેમ્પલ જવું પતું હોય છે, જેથી તે લોકોની એમ સમય શક ખર્ચાય જાય છે. પણંતું આપડે આપડે જો આપડે આ બધું વસ્તુ વિશે સજાગ છીએ, તો આપડે એ લોકોને એમ સમજાવવું જોઈએ જણાવવું જોઈએ કે આ, આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, આપણા એમ આપણા મોબાઈલ ફોન દ્વારા, જેથી એ લોકો નો બી સમય શક્ય ન ખર્ચ થાય અને એ લોકો પણ ઓનલાઈન પેમેન્ટ કરતા શીખી અને સજાગ બનેને એ લોકોને અને એ લોકોને એ પણ જણાવવું જોઈએ કે આવુ અથવા ખરેખર ઓનલાઈન પેમેન્ટનું ફ્રોડ કરે તો મેં બેક બેંકને જણાવો અથવા પોલીસ અથવા સાયબર સિક્યોરિટીમાં જાણ કરો. અથવા તમને અન નોન વ્યક્તિ પાસેથી કોઈ પૈસા આવે કોઈ પૈસા નાખે તમારામાં, પછી ફોન કરીને કે કે મારા પૈસા ભૂલથી નાખી દીધા છે, તમે પાછા આપો તમારે પેલા બેંકને સંપર્ક રેહ છે, કારણકે તમે ઘણા બધ, ઘણા બધા લોકો જોયા હોય છે કે આવા આવી રિતે કરીને એ લોકો ઓ ટી પી પણ માંગતા હોય છે અને ઘણા લોકો જે સજાગ નથી આ વિશે એ લોકો ઓ ટી પી દાખલ આપી પણ દેય છે, જેથી આ, આ બધું વસ્તુ વિશે આપડા સમાજમાં લોકો છે જે લોકોને ખબર નથી એ વસ્તુને એ લોકોને જાણ કરવી એમ ખુબજ જરૂરી છે, તો હું એવી આશા રાખું છું કે આ સાયબર સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી અને ઓનલાઈન પેમેન્ટની તમે જે માહિતી મને આપી એ માહિતી તમે તમારા ફ્રેન્ડ છે, ઘર છે, સમાજના લોકો છે, ફરિયના લોકો છે, એ લોકોને પણ આ, આ બધી માહિતી આપો.
હા.
એમ એ છે. તમારા સાથે વાત વાત કરીને મને ખુબ આનંદ થયો. તમારો ખબ ખૂબ આભાર.
હા, મને પણ ઘણી વસ્તુ જાણવા મળી તમારીથી ચાલો, જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ.